હેલો શુભ
બોર્ડ ની એક્ઝામ આપીને ઘરે બેઠાશે.
તમે પણ મારી જેમ આ વર્ષે જ બોર્ડ ની પરીક્ષા આપી કે?
હા આ વર્ષે જ આપી.
તો કેવો તમારું બોર્ડ નો અનુભવ રહ્યો?
બોર્ડ નો અનુભવ તો મારો ખુબ જ સરસ રહ્યો. કારણ કે મેં દસમાની પણ બોર્ડની એક્ઝામ આપી હતી એટલે મને થોડું ઘણું એમ અનુભવ હતો. પેલું જ પેપરમાં અમને અ માહિતીને આવી ભરાવામાં આપેલી હતી કેવી રીતે ના ભરવાની તે પશી સારી રીતે પેપર આપ્યો અમે તો. તમારું પણ કેવો અનુભવ રહ્યો?
મારો પણ ખુબ જ સારો અનુભવ રહ્યો. કેમકે હું પણ બારમાની જ બોર્ડ ની પરીક્ષા આપેલી છે. એટલે મને પણ ખુબ જ સારી રીતે આવું બોર્ડની પરીક્ષા આપી. તમે શું કર્યું બોર્ડમાં?
હમ્મ બોડમાં તો અમને તો ત્યાં અમને ખૂબ જ સરસ તેવું પ્રેરણા આપવામાં આવી. બોર્ડ નું પેપર સારી રીત ના જાય તેના માટે તે પશી અમને જાતા ત્યાં દહીને આવું બધું મો મીઠું કરાવવામાં આવ્યું કારણ કે બધાનું પેપર સારું જાય. પ્રાથના ક કરવામાં આવી પશી અમને ત્યાં વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા અમને સારી સુવિધાઓ પણ આપવામાં આવી હતી.
હા, અમને પણ આવી આવું બધું કરવામાં આવ્યું હતું અમ માને તો પેલી જ પેપર હ તું એટલે બહુ બીક લાગતી હતી. પણ અમારા શાળા શિક્ષકો એ બધાને પ્રોત્સાહન આપ્યું અને જેવું હોય તેવું બધું લખીને આવવાનું અને તમને આ ડી જ જશે અને પેમેન્ જયારે પેપર જોયું તો પેપર ખુબ જ સરળ હતું અને તે જોઈને મને પેપર લખ ઉમા ખુબ જ ઉત્સાહ આવી ગયો હતો. જેથી મે ખુબજ સારી રીતે પરીક્ષા ખૂબ જ સારી રીતે લખીને પણ આવ્યો તો.
હા. અમને પણ રાત દિવસ મહેનત કરાવતા હતા શિક્ષકો એટલે અમને પણ એવું ખુબ જ સરસ એવું અમને પેપર જેવું મને તો પેપર આપેલું તેમ મને ડર જેવો લાગતો હતો પણ પછી. બધા પ્રશ્ન જોયો તો મને લાગ્યું કે હા મેં જે કરેલું છે તે બરાબર જ છે. એટલે હું પણ સારી રીતના પેપર આપ્યું પછી મને ખુબ જ મજા આવી ગઈ. ત્રણ કલાક કેવી રીતના પરીક્ષા કારણ કે મને બધું આવડતું હતું તેમ થઈ ગયું હતું. એટલે મને તો મઝા આવી ગયલી હતી પેપર આપવામાં. તમે કેવી રીતના જતા હતા એક્ઝામ આપવા માટે?
અમાર તો એ સ્કૂલેથી અમારું સેન્ટર બહુ દૂર હતું એટલે અમને તો બસ માં લઈ જતા હતા. તમે સામા જતા હતા.
અમારું સેન્ટર તો નજીકમાં જ હતું એટલે અમને ત ચાલતા જ લઈ જતા હતા. એટલે અમે ત જેમ ચાલતા જ જતા હતા તેમ અમે થોડુંક રિવિઝન પણ કરી લેતા હતા. બીજા લોકો તો કેટલા દૂર દૂર થી આવતા હતા. એ લોકોને તો આવું રિવિઝન કરવા માટે ટાઈમ પણ મડતું ન હતું. વેશે કદાચ અમને એવા હતા કે અમને નજીકમાં જ હત તું સેન્ટર
ખૂબ જ સારી રીતે બોર્ડની એક્ઝામ આપી. અને એક પેપર આપ્યા પછી તો બધા પેપર સરળ રીતે જ જતા હતા. કેમકે પછી તે અમને પણ પેપર લખવા અને બધું. કરવા અમને ખુબ જ ઉત્સાહ આવી જતો હતો. કેમકે પેપર ખુબ જ સરળ હતા. અને અમારા શિક્ષકો દ્વારા અમને ખુબ જ સારી રીતે એવું ભણાવવામાં આવ્યું હતું. અમે જયારે પેલી જ વખત સેન્ટર પર ગયા તો બધે સ્કૂલના છોકરાઓ જઈને અમે તો ખુશ જ થઈ ગયા. કેમકે આટલા બધા છોકરાઓ અમે ક્યારેય સાથે જોયા ન હતા. આ બધા છોકરાઓ સાથે વાતો કરી. અને બધા સાથે ડિસ્કશન કરી અમે બોર્ડનું પેપર આપવા ગયા અને ખૂબ જ સારી તે લખીને પણ આવ્યા.
હા અમે પણ ગયા હતા. ત અમારા કેટલાક જૂના ફ્રેન્ડો દોસ્તારો પણ મળી ગયા હતા. તા અમે તે લોકો સાથે મળ્યા વાત કરી. એમ બધા છોકરાઓને જોઈને મને એમ લાગ્યું કે બધા એ ખુબ જ મહેનત કરેલી હશે. તે ખુબ જ સારી એવી મહેનત કરેલી હશે. બધા ખુશ ખુશાલ જોવા મડેલા. પછી બધા જેમ બધાને કઈ એમ બધું પ્રશ્ન આવડી જતા હોય એમ લાગતું હશે. એટલે આજુબાજુના એમ બધા છોકરાઓ આવી ગયા હતા. સ્કૂલ ના અને અમે પેલું એ પેપર ના દિવસે તો બ બધાય ખુસખુશાલ જ જોવા મળ્યા હતા જેમ જેમ પેપર પત્યા તેમ ખબર પણ નહી પડી કે એટલા બધા પેપર અમે આપીને પતાવી દીધા તમે હમણાં બોર્ડની એક્ઝામ પછી શું કરવાનું છો
હમ હું તો હમણા કમ્પ્યુટર ક્લાસ કરવા જાઉં છું કેમ કે એ બારમા પછી કે કોઈ પણ ધોરણમાં બોડા પછી બધા છોકરાઓ કોમ્પ્યુટર કરવા જતા હોય છે, અને તેની સાથે સાથે મેં સાયન્સ એડમિશન લેવા માગુ છું જેથી હું તે વિભાગમાં એડમિશન લેવા માટે કેટલાક પુસ્તકો પણ વાંચું છું, તમે શું કરી રહ્યા છો
હમ મારી પણ અ ટેલી કરવું સે પછી ટેલી ના કોર્સ પતાવીને પછી મારે કોમર્સ વિભાગમાં જવાનું સે કોમર્સ વિભાગમાં મારી અ સીએ ના ક્લાસીસ કરવાના સે એટલે હું એના માટે મહેનત કરતો છે અત્યારથી જ હું તો વાંચવાનું ચાલુ કરી દીધું સે એટલે જે વિભાગમાં મહેનત કરવા પડશે એટલે અત્યારથી મારા ટ્યુશન ક્લાસો ચાલુ થઈ ગયા સે એમ થોડું થોડું વાંચવાનું પછી રમવાનું બધું મારી ચાલુ જ છે હમણાં બી
તમે હવે તમને કેવું લાગે કે તમારે કેટલા ટકા આવશે એવું તમને કઈ અંદાજો ખરો કે
હા, મને વિશ્વાસ છે કારણ કે મેં જે વાંચ્યું હતું એ મેં પૂરેપૂરું લખેલું હતું અને મને એમ વિશ્વાસ છે કે હું સિતેર થી અપ ટકા લાવીશ જ એમ અને મને એવી સારી કોલેજમાં કોલેજમાં એડમિશન મળી જાય અને સારા એવા મને ક્લાસીસ કરવા માટે શિક્ષકો મળી જાય એટલે મને વિશ્વાસ છે કે હું સિત્તેર અપ ટકા લાવી જ નાખીશ
હા અમારા હું પણ વધારે ટકા લાવીશ અને મારા પરિવાર વાળી પણ મને સપોર્ટ કરતા છે અને તેઓ કહેતા છે કે તું ખુબ જ સારી રીતે ભ અને સારી રીતે ડોક્ટર બને અને જેથી આપણા પરિવારનું નામ રોશન થાય એટલે તેઓ પણ મને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરતા છે જેથી હું ખુબ જ મહેનત કરીને ડોક્ટર બનીશ અને મારા પરિવારનું નામ રોશન કરીશ, તમે શું બનવા માગો છો ત્યારે
એકાઉન્ટ બનવા માગુ છું એટલે એના માટે હું તો તેલી ના કોષ કરવા કરતો છે અત્યારથી જ કારણ કે અમારા ગામડાઓમાં પણ કેટલાક એવા છોકરાઓ સે જે એવા એ વિભાગમાં કામ કરી રહ્યા સે અને અમને પ્રોત્સાહન આપી રહ્યા સે અમારા ગામડા ના કેટલાક શિક્ષકો પણ પ્રેરણા આપી રહ્યા છે, કઈ ફિલ્ડમાં જવું ન જવું એવું અમને ઘરેથી જ આવું પ્રોત્સાહન આપીને અમને ઉત્સાહ વધાવી રહ્યા છે એટલે અમને એમાં જવા એમાં જવું મને રસ એટલે હું એમાં એ ફિલ્ડમાં જવા ગુ છું
હું પણ મોટો થઈને આવું ખુબ જ સારું કામ કરીશ અને ડોક્ટર બનીશ જેથી હું ગરીબોની સેવા ખુબ જ સારી રીતે કરીશ અને ખુબ જ ઓછા પછી દવાખાનું ખોલીશ અને તેમાં બધા દર્દીઓને ખૂબ જ ઓછા પૈસામાં સારવાર કરાવીશ એટલે તો મેં બોર્ડમાં ખૂબ જ મહેનત કરી હતી જેથી મારા સારા ટકા આવશે અને હું ખૂબ જ સારી રીતે ડોક્ટર બનીશ તમે હમણાં કયા ક્લાસ કરું છે
હું હમણાં ટેલી ના ક્લાસ કરું છું એ કમ્પ્યુટર ના કમ્પ્યુટર જે એક ભાગ આપતો હોય છે અને એમાં અમને ખુબ જ કોમર્સ ને લગતી એન્ટ્રી ઓ શીખ થવામાં આવતી હોય છે અત્યારથી જ અમને એમાં ટ્રેનિંગ આપવામાં આવે પછી એ આગળ જતા અમને ખુબ જ કામ આવતું હોય છે કારણ કે જે સર્ટિફિકેટ હોય એ અમને ખુબ જ મહત્વનું હોય છે એના માટે હું પેલાથી જ વિચારી મૂકેલું હતું એટલે એ ટેલી ના કોર્સ કરતો છે કારણ કે ભણવામાં જે ભણ ગણીને મોટો થઈને જે બનવામાં બનાય એ જ બહુ સારું કેહેવાય કારણ કે અતારના છોકરાઓ કેટલાક ભણતા પણ નહી હોય બેરોજગાર જેવા હોય એટલે સારી નોકરી મળે એના માટે હું અત્યારથી જ મહેનત કરતો છ
બોર્ડમાં પણ અમારે એક એવો અનુભવ થયેલો કે જયારે અમારું ગણિતનું પેપર હતું ને ત્યારે એક છોકરી તો પેપર જોઈને જ ગભરાઈ ગયેલી અને બેહોશ થઈ ગયેલી પણ બોર્ડને ત્યાં પ્રાથમિક સારવાર હતી જેથી તેઓની ખૂબ જ સારી રીતે સારવાર કરી અને શિક્ષકો દ્વારા તેમને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેથી તેઓ ખૂબ જ તેમને લખવામાં ઉત્સાહ વધી ગયો જેથી તેઓ પણ ખૂબ જ સારી રીતે પેપર લખ્યું અને તેઓ હમણાં તમારે જેમ જ કોર્સ કરવા માગે છે
અમે પણ રાત દિવસ ખૂબ જ મહેનત કરી હતી અમારા શિક્ષકોનો વાંચવામાં અમને ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો છે અમને એવું સારા વર્ગો ઉપલબ્ધ કરવામાં આવ્યા જેમાં અમે વાંચી શકીએ લખી શકે એમ શાંતિથી રાત રાતને અમને વાંચવા માટે અમને એવા ટાઈમ ટેબલો બનાવી આપ્યા હતા એ ટાઈમ ટેબલનો અમે ઉપયોગ કરીને અમે રાત દિવસ વચાવતા હતા શિક્ષકો પણ પોતાનું સમય કાઢીને અમને વંચાવવા માટે ક્લાસરૂમમાં લઈ જતા હતા અને એ લોકો ન એવું સદ ઉપયોગ કરીને અમને ખુબ જ વંચાવતા હતા એટલે અમે પણ સારી રીતના વાંચતા હતા લાબ્રેરીઓમાં જે પણ પ્રશ્નો આઈ એમપી જે પણ આપતા હતા એનું અમે પૂરેપૂરો વાંચીને સમજતા હતા સમજાવતા હતા તમને આઈ એમપી નાવા પ્રશ્ન આપતા હતા કે
હતા કે જે દર વર્ષે બોર્ડ ની પરીક્ષામાં પૂછાતા હોય અને અમારા શિક્ષકો દ્વારા અમને કેટલીક સાધનો પણ પૂરા પાડવામાં આવતા હતા જેમ કે બોલ પેન આવું જેથી અમે સારી રીતે પેપર લખી શકી કે